હલો. હા હા કેમ છો. બસ બસ બરાબર તમે કેમ છો. હા બોલો બોલો કેમ યાદ કરયા આજે મારે.
હ આ મારે એ તમારું અને જેમાં એમ કે ઓખરાઓ અ હ બહવુ લાગે છે જે કોઈ વસ્તુ સાભ ભળતા જ એટલે દરેક એવા જઈએ તો સામે જવાબ આપ પપ્પા કે કેવાય ને કે મ વડીલોચરોનું માન આવું બધું કંઈ રહ્યું જ નથી બહ સતાવે છે તો મારા બાળકોત પણ મને એમ થાય છે કે આગળ છે ચાલીને મા તરીકે મારે કઈ ફરજ જ બજાવ્યુંએ કે મારે શું કરું કરવું જોઈએ આવી અ રીતે જે બીજા છોકરામાં બેનપણી કે મારી બેન ના કે જોકે આવી રીતે સામે જવાબ આપે છે તો તો એ સાંભળે તો શું તમે મને મદદ મદદ કરી શકીએ કે જેને કારણે બાળકો અહ અવે અને સારા સંસ્કારી બની શકે.
જુઓ તમે કયો છો ને તો એ હું મારા અનુભવથી કહું તો આમ તમે જ્યારે જ્યારથી હું નાનાથી કરીને મોટા વિદ્યાર્થીઓને ભણાવું છું તો ઇ ઘણી વખત મને કમ્પ્લેન કરે કે મમ્મી સાંભળતી નથી એટલે પછી હું ગુસ્સો કરું છું કે જેમ તમે કયો છો ને તેમ આહ એમ વાલીઓ પણ મને કે છે કે બાળકો તો સાંભળતા જ નથી તમે એમને મારો કા પનિશમેન્ટ કરો લેસન નથી કરતા એવું બધું એ કયા કરે છે. પણ ત્યારે હું બાળકોને છે ને એમ પૂછું કે કેમ નથી કર્યું લેસન તમને શું ત્યારે શા માટે નહોતા કરતા મમ્મી એ વઢવાની મમ્મી ને શા માટે જરૂર પડી તો એ લોકો શું કેશે કે અમને રમવું તું ને મમ્મી એ આમ કર્યું એટલે આવા બધા બાના આપે તો આ બધા ઘણા બ ધા કારણો છે ને મોટા બાળકોને બી એમ પૂછીએ તો એ લોકોને બીજું કહીએ ને આપડે કે જેમ જેમ મોટા થાય અને આમ પેલા શું ખાલી ઘરમાં હોય એટલે એ લોકોને બઉ બઉ તો આપણને શું જીદ કરે કે હમણા નથી કરવું કા કઈક આળસ આવે છે કા ટીવી જોવું છે ક મોબાઈલ લઈને બેસવું છે એમાં ન માને પછી જેમ થોડા મોટા થાય ને થોડી બહારની દુનિયા પણ આમ જાવા લાગે તો એ લોકોને લાગે કે ઓલો પીજો બીજો બાળક આમ કરે છે તો હું કેમ નથી કરતો તો એવી બધી કમ્પેરિઝન આવી જાય. તો મને લાગે છે કે હવે આપડે ઈ તો ક રોકી નહી શકીએ કે બાળકોને બાર ન મોકલીએ કે કાઈ અહ બધી વાતોમાં આપણે બેન કરી દઈએ કેવાનું ભઓ ના લીધે પછી બાળકો ઉલટાના કા તો એકદમ અહ અહ નિડર થઈને ને બધું જ કરવા લાગે છે ક નથી માનતા અને કા પછી એકદમ એવા થઈ જાય છે કે આ આગળ જતા પછી જયારે મા બાપ ન હોય ત્યારે બિચારા એકદમ આમ અહ અલા આમ કહીએ ને કે કઈ કરવાને યોગ્ય ન રા રહે એવા પોતાને ફીલ કરવા લાગે છે કે ભલે હોય છે યોગ્યતા એમાં પણ એમને લાગે કે આમારાથી નહીં થાય એવો એક કોન્ફિડન્સની અહ કમી થઈ જાય છે એ લોકોમાં તો હવે આટલા વર્ષોના અનુભવથી અને જેમ મારા બી બાળકો મોટા થયા તો મને હવે લાગે છે કે ધીરે ધીરે આપણે એવું એક આપણે કહીએ ને કે એક એવો રિલેશન બનાવવું જોઈએ કે જેમ આપણે એમની એક વાત માનીએ છીએ તો એ આપડી બે વાત માનશે જ તો આપણે આપણે પણ એમની ગ આપણે આમ મા બાપ છીએ તો આપડણે બધું જ આપડણે કહીએ ઈ જ ઈ લોકો કરે એવું જરૂરી નથી આપણે એમની બી સલાહ લેવાની આપણે આમ કેવાય ને કેમ કોઈ પણ નાની મોટી વાત હોય ઘરની તો આપણે એમની સલાહ લઈએ છીએ તો એમના જ ભવિષ્યમાં માટે આપણે એમને જ પૂછવાનું કે તમે શું વિચાર્યું છે અને ત્યારે આપણે એમને એમના મનના વિચાર જાણીએ તે પછી જ આપણે એમને કહી શકીએ તો નાની નાની વાતમાં પણ કે હમણાં ટીવી જોઈશ તો લેસન ક્યારેય એ કરીશ એવો તમે પ્રશ્ન પૂછો કઇક તો જવાબ આપશે ને. તો એવી રીતે શરૂવાત તો કરી જ શકીએ.
એ વાતથી હું એમ સમજી શકું જો કે બનવાને બદલે જો આપણે એના મિ ત્ર બનીના જેવા વાતો તો કરીએ એક જોડાઈએ કે કમ સે કમ દી વસમાં કે જ્યારે આપણે મન ખોલીને એ બંને આપણે માતાપિતા તરીકે નહીં પણ એક મિત્ર તે આજે આખા દિવસમાં શું કર્યું મેં આજે વાર્તાલાપ છે ઈ ક્યાંકને મેં ક્યાં કે બાળકોની વચ્ચે એવો પુલ બન હાલ મા અહ બાળક આપણી સાથ થે ઈ શકશે એને એવો સંંકોચ એ નહી રે કે આ ન બોલાય એટલે આ જે ને ધ્યાનમાં રાખીને અહ બનીને બાળકની સાથે જીવું ઈ કદાચ તરીકે કામ મદદરૂપ થ થઈ શકેરી વાત પરથી તો લાગે છે કે રોજ આપણે જે સવારે નાય ભગવાનને પગે લાગવાની કે દીવા પ્રથા હતી જે આપણામાં મા બાપે આપે એ પણ પદ્ધતિ આપણે જો બાળકોને શીખડાવીએ કે સ સવારે રકસા કરવી જોઈએ કે ભગવાનનું જે મ મહત્વ ઈશ્વરની અ જે એ પણ આપણે એ લોકોને શીખ સીખડાઉ જોઈએ
જો શીખવાડવું જોઈએ એમ કહીએ ને તો આપણે એક સારા જ સંસ્કાર છે એવું નથી કે કઈ એમાં આપણે બગાડવા જેવું છે પણ આજકાલના બાળકોને તમે જોયું હશે કે આ બધી વાતોમાં છે ને એ લોકો પ્રશ્નો વધારે કરે છે કે આ ભગવાન હોય એ કોને કહ્યું આવું તો નથી હોતું એટલે આજકાલ જેટલી ખોજ થઈ છે એને બીજું બધું આમ અ આધુનિક દુનિયાને હિસાબે જોઈએ તો એ બધું એમને હવે આપણે કહીએ ને કે જૂના જુગવણી ટાઈપલાગે તો આપણે જે મે ગૂગલમાં સર્ચ કરીને બધું જોવે છે તો ત્યારે એમનેચ તો લાગે છે કે હા કદાચ હોઈ શકે કદાચ ન હોઈ શકે આપણે મોટા શું કેતા હોઈએ કે આ બધું ગૂગલ જ્ઞાન ન હોય આપણા મોટા એ કીધું છે ને એ બધું બરાબર છે પણ હવે મને એમ લાગે છે કે આટલા જીવનના આટલા વર્ષો પસાર પસાર કર્યા પછી આપણે ઈ વાત તો સાચી છે કે મા બાપ આપણને શીખવે આપણે આપણા દી બચાઓને શીખવા અને એમ એમાંથી કેટલીક વસ્તુઓ એકદમ પરફેક્ટ છે બરાબર છે પણ કેટલીક વસ્તુઓને હવે મોડીફાય કરવાની જરૂરત છે જેમ કે આપણે પૂજા કરવી તમે જે કીધો ટોપિક એના પરથી એવું કહું તો આપડણે એમ એક નિયમ બનાવવો જરૂરી કે ચાલો તમે પૂજા એટલે એનો મતલબ એમ નથી કે આપણે દીવાબત્તી કરીને બેસી રહ્યા દસ મિનિટ સુધી એમને ધ્યાન લગાવવું તો ધ્યાન એટલે મેડીટેશન તો આપડે ભગવાનનું જ ધ્યાન કરવું કે આપણે સેનું ધ્યાન કરવું એ નથી ધ્યાન કરવું એટલે ધ્યાનને કેન્દ્રિત કરવું એમાં પછી એક આપણે કહીએ ને કે પહેલાના જમાનામાં એટલી બધી આપણને એટલે આપણે શું કરતા એક ભગવાન નું નામ આપણે રિપીટ કરીએ અને આપને મેડી આવે તો દ્રષ્ટિએ લે છે તો વાત એમાં કઈ ખોટી નથી સાચી છે કે ચલો ભગવાન છે કુદરત છે આપડે એવી રીતે પણ હ જે જેવો એમનો દ્રષ્ટિકોણ છે. આપણે એમના પ્રકારે શીખવું જોઈએ સપોઝ નાના બહુ નાના બાળકો છે તો એમને એટલું બધું મોટું મોટું જ્ઞાન નહીં હોય તો આપણે એમને એક એવી રીતે શીખવી શકીએ કે તને જે જોઈએ છે એનું ધ્યાન કર એવી રીતે કરતા કરતા એમને એક ધ્યાન કરાવવાની અથવા એક મેડિટેશન કરાવાની એક આદત નાખી કે સિમ્પલ વાત છે કે આજકાલના જમાનામાં યોગા પણ બહુ ફેમસ થઈ ગયા છે તો યોગાની દ્રષ્ટિએ આપણે એમને એ એક મેડિટેશન કરાવીએ ત્યારે પછી આપણે સાથે સાથે એમને જે બધા જ્ઞાન છે આપણા ધર્મો વિશે કે જે પણ હોય એમના વિશે કે આપણી દિનચર્યા કેવી રીતે? તે હોવી જોઈએ. જે આપણે શીખ્યા છીએ એ પણ શીખવી શકીએ પણ ત્યારે જ્યારે એ પોતાના વ્યક્ત કરે ત્યારે એમાં થોડું ઘણું મોડિફિકેશન કરી ક્યારેક આપણે એમની વાત સાંભળી આપણે એવી રીતે નિયમ બનાવ્યું કે આપડણે રોજ ઉઠીને નાહી ધોઈને ભગવાનને પગે લાગીને ઘરથી બહાર ની કળવાનું તો એ સાચી વાત છે પણ ક્યારેક એવું થયું કે બે ત્રણ દિવસ બાળક પરીક્ષા ની તૈયારી માં કે એમાં કે ભૂલી? ગયો કે આપણે પછી આપડણે એને વડિયે કે આમ કેમ કર્યું તો એ બધું નકામું છે પછી એનો પછી એના પરથી છાપ નીકળી જશે એ નિયમ પાડવાની સાપ નીકળી જશે પછી એને લાગશે કે મને બધું જબરદસ્તી કરાવવામાં આવે છે તો એવું ના થવું જોઈએ એટલે બેસિકલી આપણે જોઈએ તો થોડું બાળકની મરજીનું થોડું આપણું અને થોડું નિયમ અનુસાર તો આપણે શરૂઆતથી જ કરીએ એક વસ્તુનો અને થોડું જ્ઞાન એમનું લઈએ થોડું આપણું એમને આપીએ તો કદાચ કાંઈક સમન્વય બની શકે. ત્યા
વાત સાચી છે કે જે પણ વસ્તુને તે વૈજ્ઞિક સાબિત થઈ ચૂક ઉકેલું હ જો એ બાળકો કોઈ વસ્તુ તો આપણે આપણો યુગ કેવો હતો કે જ્યારે અરે કે કે આમ કરવાનું એટલે આપણે વિચાર ચાર્યા વગર બાળકો છે, આજનું જે જનરેશન છે. જેને આ લોકો અ અશ્રાય પેલા પોતે શોધવા જાય. છે ક્યાંક અને પછી જોઈ શોધમાં એ લોકો થાય કે હા આમાં વૈજ્ઞાનિક કાર રણ પણ નું ખરેખર આ વાતનું કોઈ તથ્ય એ વસ્તુને અનુસરવા માટે એ એ લોકો વડીલો ને પણ એમ કહી દે એ છે કે નાથીને આમ ન કરાય. ત્યાં સુધી હું કેવાય ને કે આદ્ય તો ચોક્કસ હું તમારી વાત આથી વસ્તુ જે તમે કીધી એ ત્રણેયનો સમ ય માન ત્યારે જઈને ક્યાંક આપણે એ આપણે બાળકોને સમજી શકીએ કે બાળકોની પણ આ બધું હું ખરેખર જાય છે, એવું મને લાગે છે. બહુ અઘરું છે, એટલે આમ માતા પિતાફરજ નિભાવી આ
અને કેની ફ
શ ના આ બધું ઘણું અઘરું કામ છે.
બિલકુલ તમે સાચું કહ્યું એટલે આપણે છે ને આપણે સમજીએ છીએ એ ક્યારેક નથી સમજતા ને? એ સમજે છે એ ક્યારેક આપણે નથી સમજતા એ ઘણી વાર થાય છે મારી સાથે પણ થયું છે. પણ હવે હું એક નિર્ણય પર આવી છું, કે અગર મારે એમની વાત મ મ મારી કઈક વાત એમને મનાવવી છે ક કઈક સમજાવવી છે તો પેલા મને એમનો અભિપ્રાય પણ જોઈશે. તો બંનેના અભિપ્રાયને ક્યારેક આપણને લાગે કે આપણે અ થોડું જતું કરવું પડે છે, તો હવે કરું કરીએ છીએ તો પછી આપણે શું કારણ કે સં બંધોમાં ખટાસ આવી જાય અમુક ચીજોને લીધે એના કરતાં તો આપણે જે આપણે કહીએ ને કે આધુનિક દુનિયામાં ઘણી બધી એવી વસ્તુઓ છે જે આપણે પણ કરી છે, જે આપણા મા બાપે નથી કરી તો હવે આપણે થોડું ઘણું તો કઈક બદલાવ લાવવો જ પડશે અને બદલાવ માટે ઘણા બધા મોટા મોટા મોટા બદલાવ કરવા પડે છે, એટલે આમ આધ્યાત્મિક દ્રષ્ટિએ તમે કયું તો આપણે પેલાના જમાનાના ને હમ ણાં જમાનામાં આપણે આમ કમ્પેર કરીએ તો ઘણી એવી વસ્તુઓ છે જે આપણે પણ છોડી દીધી છે, તો હવે મને લાગે છે, આપણે પણ ત્યાંથી જ શરૂઆત કરવી જોઈએ તો બાકી તમે હજી કઈ માર્ગદર્શન ચાહો છો?
આવી તમારી સાથે વાત કરીને તમારો ખુબ ખુબ હ છે, થેન્ક યુ.
તમારો પણ આભાર.